દેવજી પ્રજાપતિ હા આવી રહ્યો છે ને તમારો બસ કુશ નય તમે શું કરી રહ્યા છો
તરત ગાયોને ચારો નાખીને આવી રહ્યો જ
એમ
હા મજામાં તમે શું કરો છો
અમે બસ કંઈ નહી કરરે છે અને તમે શું ખેતીમાં આવી છો તમે શું બિયારણ કયું વાપરો છો
મેં તો હકી ફેર મગફાળી નું વાવેતર કર્યું લ છે
હા હા
એટલે અમે કુલ દસ કટાાવ આવ્યા છે અને બીજેરી દસ થેલીઓ બાજરી આવી છે
બરોબર અને બીજું કઈ વાત આવતા નહી તમારે કેટલા વીઘાસ જમીન છે તમે કેટલા ઉત્પાદનો મેળવી શકો છો
તો ટોટલ વીસ સીગા જેવું જમીન છે તેમાં દસ કટા મગફળી વા છે બીજી દસ છેીલી બાજરી વાવે છે અને બીજો કાસચારો વા છે ઢોરો માટે ગાયો બેસવા માટે
બરોબર તો અમારે ત્યાં એક ડડીસપ્લડીમાં યઘ્રરો આવેલી છે તો તમે દવા ત્યાંથી લઈ શકો છો અને તમે સારું ઉત્પાદનને સારું બિયારણને મેળવી શકો છો હા બરોબર તો તમારે હ
વિકાસ એગ્રો વાળા જ વિકાસ તો સારો જે અમારી મગફળી હાલ હૈ ને
હા હા બરોબર અને તમારે નીચે ઉત્પાદન બેસે બેસી ગયું કે હજુ વાર
હજીુ તો વાર લાગશે ને ત્રીસ દિવસ પછી તે બેસવાનું ચરૂુ થશે
હાજ તો વાવે હ બીજ બર વાયક તમારે કેટલા દિવસ થયા
હજી તો પંદર દિવસ જ તેજ
બરોબર અને બીજું તમે એમ કતો તો કે તમારે અમારી આગૃહમાં નવુ ખાતર આવેલ તો તમે ખાતર નાખશો તો બહ વધારે તમારે પ્રોત્સાહન મળશે અને વધારે વિકાસ લાયક દવા વાળું છે તે ખાતર પડે આ તમે વાપરી શકશો ને તમારે બોવ વિકાસ થશે ઝડપીથી હા અમારે એમોનિયા એક નવું ખાતર કરીને આવ્યું છે એ ખાતરમાં બોવજ પ્રોત્સાહન મળે છે. છે એમોનિયા હા
હા હા તે ખાતર કેટલા પ્રમાણમાં નાખ ખવાનુ હે
એ ખાતર કોને તણ પ્રમાણમાં હમ અંદાજે એક હેક ઘરની અંદર જે ચાલીસ કિલોની ઠેલી આવે છે. ચાલીસ કિલોની ઠેલી તમે એક હેકરની અંદર નાખી શકો છો અને સારું ઉત્પાદન લઈ શકો છો અને સારો વિકાસ મેળવી શકો છો.
અચ્છા અચ્છા તો અમારે દસ વીઘા જમીન છે તો કેટલી જોશે થેલીઓ
હા તમારે દસ વીઘાની અંદર કે સાત છ કે સાત જેવી થેલી જોશે તમારે સાત છ ઠેલીમાં તમારે બઉુ સારું પ્રોત્સાહન મળે એવું તમને ખાતર મળશે ને તમારે જે જે બિનજરૂરિયાત વસ તુ ઉગે છે તમારે ઘાસચારો જે અલગ અલગ ઘાસ ઉગયા છે એને પંને ઉગવા દે
મારે પેલા ઉગતી તી ઘાસ ચારો ખૂબ પણ જયારે તમારા ત્યાથી દવા લઈ ગયોને
હા
એટલે ઘાસચારો લે એ આ વખતે નથી ઉગ્યો
કેવા માંગુ છું જે ગરીબ લોકો છે. એને પણ કહેજો કે જે વાત વધારે ત્યાં મહેનત કરીને મરી જાય છે ત્યાં અમારા દુ ગણિત ખાતે લઈ જાય અને એમનું જે મહેનત કરે છે. એમને વધારે પણ ના કર્યું પડે અને ખાત લઈ જ એમને સારું પ્રોત્સાહન મળે અને સારો વિકાસ મળે અને એ બી કમાઈ શકે. અને તમને બી ગરીબ માં દુઆ લાગે. ગેવી
હા હું ચોક્કસ કહીશ તમારા એગ્રો વિશે
હા હા હા અમારેગ્ર પીરડી માં આવેલી છે લાખણી માં આવેલી છે. માં આવેલી છે પાલનપુર માં આવેલી છે.
એવું એમ.
હા.
હા તો તમે એગ્રોમાં કે ખાતર ને બિયારણપ રાખો છો.
હા અમે મગફળીનું બિયારણ રાખીએ છીએ તમારે કોઈ જંતુનાશક દવા માટેનું બ દવા રાખીએ છીએ તમારે કઈ દવા જોવતી હોય તો અને કોન્ટેક કરી શકો છો કે અમે તમને દવા આપીશું.
તમે યુરિયા ખાતર રાખો છો.
હા એરીયા ખાતે રાખે રાખીએ છીએ સલ્ફેટ ખાતર રાખીએ છીએ ડીએપી ખાતર રાખીએ છીએ અને છાણિયા ખાતર બી આવે એ અમે રાખીએ છીએ.
અચ્છા ઓલું જે ખોળ કેવાય તે
હા.
હા તે ખોળ તો ખુબ સારું ઉત્પાદનમાં હોય છે ઉત્પાદન સારું આપે. હા તો બીજું કઈ નવી મગફળી કઈ આવી છે સારી મગફળી હોય.
હા નવી મગફળી તો એક અરીનો છે અને એક એપલ છે અને જે મીનેક્ષી મગફળી કહેવામાં જે ત્રણ હોયને સારી અને સારી ઉત્પાદન મળે એવી મગફળી અમે રાખીએ છીએ.
એટલે હું એમ કેતો તમે પશુપાલન તો કરતા જ હશો ને.
હા અમે પશુપાલન નું કરીએ છીએ અમે સારો પગાર મેળવી શકીએ છીએ અમે જે પશુપાલનને ખાંણ આવે ખાંણ રાખીએ છીએ પછી જે કાસચારો આવે કાસ ચારો અમે નાખીએ છીએ અને તેમનું બઉ દૂધ વધુ પ્રમાણમાં કાઢે એવી દવા અમે રાખીએ.
એટલે તમે ખાણ ની પણ દુકાન છે તમારે
હા અમારે ખાંડ ની દુકાન છે. તે
એમ તો કયું કયું ખંડ રાખો.
હ અમે તો સાગર ધણો રાખીએ છીએ પાપડી રાખીએ છીએ પછી જે અંદર પાવડર નાખવાનો વિકાસ વાળો પાવડર આવે એ નાખીએ છીએ પછી વધુરે ફેટ આવે વધાર લીટર દૂધ કાઢે એવો અમે દૂધમાં વધારો કરીએ એવું અમે
એટલે હું એમ કઉ છું કે જ તમે આ પેલું મકાઈ મકાઈ મકાઈ પાપડી રાખો છો
હા અમે મકાઈ પાપડી ભી રાખીએ છીએ જે એનું અલગ મકાઈ પશુ આહાર કરીને આવે છે એનું જે ખોણ કહેવામાં આવે છે એમે ખોણ પણ રાખીએ છીએ
અચ્છા તો તમને ક્યા જો પશુઓ રાખે ને તમને કેવો ફાયદો થાય છે
હા અમને પશુ રાખીને સારો ફાયદો થાય છે અમે એગ્રો બનાવીએ તો સારો ફાયદો થાય છે જેમ કે અમે ગરીબને પહેલું માહિતી આલી એ પરસ્ પોસાતન આલીએ જય્યારે ગરીબ અમારા જોડે આવે અને એવી રીતે અમે મદદ કરીએ છીએ અને ગરીબ લોકો પાસે અમે વધારે પૈસા ભી નહી લેતા
હાર સારું તો તમે જે પશુ પાલન કરો છો
હા હ હા મારું કેવું તો એવું છે કે તમારે કે ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છો
અમે ચાર લોકો છીએ ઘરમાં
હા તમે ચાર લોકો હોય તો તમે દસ ગાયો પાંચ પેસો જેવું તમે કરી શકો છો અને સારું જમીનમાં તમારે આ અસલ ઘાસચારો વાવો તો તમારે બી સારું લાગે અને જે પ્રોત્સાહન મળે એમાં બહુ વધારે
અચ્છા એટલે હું એમ કઉ છું મારે તો દસ ભેસો અને પાંચ ગાયો છે પણ એને તેને થોડો મોટો મોટા પ્રમાણમાં પશુપાલન કરવું છે
હા તો તમ હા ત મોટા પ્રમાણમાં જે વધારે વિકાસ કરવો હોય તો તમે એક મજૂર તરીકે તમે હાળી તરીકે માણસને રાખી શકો છો અને હાળી જોડે કામ કરાઈ ને વધારે પશુપાલન લાવો અને તેમના જોડે વધારે વિકાસ ને વધારે પૈસા આવે એવી તમે મદદ કરી શકો છોને તમારે જમીને હશે અમાં બધું વાવી શકો છો ને
હા હા અમારે ટોટલ વીસ વીઘા જમીન છે તેમાં પાંચ વિીઘા તો અમે ઘાસચારજ આવી છી એટલે હું એમ કઉ છું કે જો તમે મગફળી માં
બટાકામાં તો સારું બાર તો કોલેસ્ટર વાળા છે તો મારા મિત્ર છે મેં એમને પૂછ્યું બટાકા માટે કયું સરારું બિયારણ આવે એ મે મને કહેતા હતા કે તમારે કોલમબો જો હોય તો એ સારું આવે બાદશા નું જોવતું હોય તો સારું આવે ખ્યાતિ નું જોતું ું હોય તો સારું આવે સોંગા નું જોતું હોય તો સારું આવે અને હલાર બટાકાનુંું જોતું હોય તો સારું આવે પણ એમાં ભાવ અલગ અલગ હોય જે એલાર બટાકામાં ભાવ એક વીસ કિલો ના તરીકે ત્રણસો પચાસ આસપાસ હોય છે બાદછા ના ત્રણસો આસપાસ હોય છે અને સોંગાના અઢીસો આસપાસ હોય છે એવા ભાવ મને એમને કીધા હતા
ત તમને ખબર કે હાલમાં જે ખેડૂતોને ભાવ નથી મળતો માર્કેટમાં આ તે લોકો આપને બિયારણ તો મોઘો આ બાજે પણના ભાવ કેમ નથી આપતા
હા મારું કેવું તો એટલું જ છે કે આપને ગરીબ લોકોને વેપારીઓ છેતરી જતા હોય છે અને એમનો ભાવ જે બિયારણ લેવા જ ત્યારે ભાવ એમના તોડી નાખે છે ને ભાવ આપણને પૂરા મળતા નથી તો મારું કેવું જ છે કે જે કંપનીનુંું બિયારણ વાવીએ તો એનો કમ્પ્લીટ ભાવ મળે અને જે પ્રમાણમાં બિયારણ આવ્યું તો એમાં આપણને સારી આવક થાય
વાત સાચી એટલે આપણા દેશમાં છે ને ખેડૂત બધી રીતે લૂંટાય છે ખેડૂત જો એકતા રાખે જો એક
ઉપર વાત સાચી છે પણ જે ખેડૂતોને એકતા કરવી બહુ મુશ્કેલી છે જે અમુક અમુક ખેડૂતો જે એક ધારો કે આપડા ચાર ભાઈ છે તો ત્રણ ભાઈની એકતા હોય ને તો એક ભાઈને જે પૈસાની જરૂર હોય ને તો એક ભાઈ ને વેચી આવે અને તેમનું માર્કેટમાં પણ એ અમુક અમુક કાર્યવાહી તરીકે ચાલુ જ રહે
સાચ્છા એટલે એક જો એક થાય તો ભાવ વધારો થઈ શકે
હા એકતા થાય તો વધારે બઉ ભાવ વધારો થાય અને ખેડૂતે વધારે પૈસા મળે અને સરકારે સપોર્ટ કરે અને જે અમુક અમુક લોકો જે ભુવાઓ છે એ સલાહ આપે છે પ નથી ત આપ આપતા
સારું સારું તો હું પછી કોલ કરું તમને.
હા કોઈ વાંધો નહી.